છો
બસ મજામાં કેમ છો તમે?
બસ મજામાં કેવું જમી લીધું તમે?
બસ જમી લીધું. બઉ હું તો વેલો જમી લઉ છું જો કે નવ વાગ્યે
એવું છે?
સુવાના સુતા ના બે કલાક પહેલા જમી લેવું, થોડું સારું રહે. સ્વાસ્થ્ય માટે
સાચી વાત છે. અને કેવું શું જમ્યા તમે આજે જમવામાં?
અ રાત્રિનું મારે ખોરાક સૌ સાદું જ હોય છે. જોકે ભાજી વગેરા થકી અ ખીચડી છે. દૂધ છે એવું નોર્મલ જ હોય છે. કેમ કે થોડું વધારે ભારી પડતું ખોરાક રાત્રે લેવું. થોડુંક ડાયજેશન જે પાચન ક્રિયા માટે બી થોડું અઘરું રીએ છે એટલા માટે થોડું સાદું હળવું ખોરાક જ લેવું છું
એવું છે? ઓકે.
શું કે તમે તો બાહર જ જમ્યા હશો. મને તમારી જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી
સાચી વાત છે હવે, કેવું છે? કી હમણા તો ફેમિલી પાસે રહતો હોયને એકલો રહું છું શું તો જમા આઈને બનાવાનું, બધું અમુક લાગે સ્ટ્રક લાગ હા બનાવું છે ને કે ન બનાવતો પણ વીકમાં એક બે વાર, ત્રણ વાર બની લોઉ ચાર વાર તો બાહર જ ખાવાનું છે.
ના એ બી બરાબર છે કામ પર આખો દિવસ આ આવી ગયા હોય, થાકી ગયા હોય. એટલે થોડું બનાવમાં બી થોડું પેલું થાય, એના માટે બાહર જમી લેવું થોડું ઈઝી રીએ
જે દિવસે લોડ ના લાગે એમને લાગે કે આજે કામનું લોડ ન તો તો પછી સાજે આપડે ઘરે આવીને બનાવી લઈએ.
બર બરાબર છે એ તો
મોસ્ટ પ્રોબેબલ્યી તો બહાર જ ખાવાનુ રાખલું હોય છે. રાતનું તો-
હા, એ બી સાચી વાત છે. કેમ? ટાઈમ બી એટલો હોવો જોઈએ. ઉપરથી પછી થાકી ગયે લા હોય. એ બીજો પડે છે, પણ બહારનું જેમ બને એમ, ઓછું ખાવું તો વધારે સારુંરી.
હા હા. એ ટ્રાય તો એવો જ હોય છે. કે પોસિબલ હોય. તો ઘરે બનાવીને, આપણે સા મેં બનેલું સાતું ખાઈએ. તો આગળ પડે, પણ મેર નહી પડી રહે.
એનાથી એક સર્વિસીસ જોકે હમણાં બધા એરિયામાં જોકે હોય જ છે ટિફિન સર્વિસીસ જોકે ઘરનું બનેલું જમવાનું આપીએ છે. તો એ તમે ટ્રાય કરી શકો છો.
બરાબર છે ટિફિન સર્વિસીસ એક ફ્રેન્ડ મારા હા ટિફિન સર્વિસીસમાં એવું છે કે મારે એક ફ્રેન્ડ મને કીધું તું સજેશન આપ્યું હતું. એ એમના એક કોઈ રિલેટિવ છે ને તો એના ત્યાં કેવું કે પેલું ઘરનું ખાવાનું બને ને એવી ત બને ટિફિન સર્વિસીસ તો મેં ચાલુ બી કરાવું છે.
હા હા.
બટ પેલું હું કેવાય એક ટેસ્ટ હોવો જોઈએ ઘરનો ટેસ્ટ જે એક હાઈજીન નામની વસ્તુ હોય.
હા હા.
અમુક ત્યાં આગળ જે ટિફિનમાં તો આવતું ને એમાં મે મને બેસતું નતું મનમાં ક્યા ભાઈ આ વસ્તુ ઠીક નહિ લાગી રેય અમુક વસ્તુ. તો પછી મેં હિસાબે જઈને મેં ના પાડી.
બરાબર છે. ના ના સાચ એવું છે. પણ તમે હાાઈજીન ની જો વાત કરો છો. તો એ તમે બહાર બી જાાવ છો તો ત્યાં તો એના કરતા પણ ખરાબ રીતે બનાવે છે અનેને થોડીક સફાઈ
તો છે જ હાાઈજીન પણ કેવું કે ક્વોલિટી હોવી જોઈએ ને જમવાની
હા.
એ ક્વોલિટી નથી મળ તી ત્યાં આગળ અમુક વસ્તુ હતું સ્વાદ હ એવું સ્વાદ છે. પછી અમુક વસ્તુ જોવે એમાં એ નતું
હા મતલબ આપડે જેવું ઘરે જમતા હોય અહંયા જે તીખું મોડું સ્વાદિષ્ટ નમકીન જેવું તો એવું આપણને ત્યાંથી તિફિન સર્વિસ માંથી ના મળે કેમ કે ત્યાં બધાનું મિક્સમાં બનતુ હોય છે. કોઈક મોડું ખાતું હોય કોઈ તીખું ખાતું હોય તો અ સેમ બધા પર્સન માટે સેમ એક જ પર્સન ન પસંદ નું તો ના બને. એટલે એ કારણ હોઈ શકે છે છોડવાનું હા બાર જમવા જઇએ છીએ હોટલમાં તો આપડે કઈ શકીએ કે તીખું બનાવવું જો મોડું બનાવજો તો એ પ્રમાણે આપણને બનાવી આપે તો એ આપણ થોડું સારું લાગે ના તમારી વાત બી સાચી જ છે.
હમ એટલે પછી બને હાં એક એક લેડીઝ છે એમની સાથે વાત કરી હતી મેં તે કેહેતા હતા એટલે એ ખુદ ઘરથી ખાવાનું બનાવી મોકલશે મને કે હું મોકલી આપીશ તમે આપડે પછી મારી જોડે બે જણ છે ને હજુ મેં કીધું ત્રણ જણનું બનાવાનું છે બનાવી આપજો તમે ત્રણ જણના પૈસા અમે તમને આપી દઈશું. વીસ રૂપિયા એક્સ્ટ્રા લઈ લેજો પણ કેવુ સારું મળેન ત્યાંથી તો હવે એમના
બરાબર છે. હું ત્ય થોડા ટાઈમ પેલા મતલબ થોડા ટાઈમ એટલે તો લગભગ બે ત્રણ વર્ષ પહેલા જ્યાં નોકરી કરતો
હમ્મ,
ત્યાં આમ કેવી સિસ્ટમ હતી કે એઝ અ પીજી મેઈન ગેસ્ટ તરીકે રેતા પણ હમણાં જેવું નહીં કે પીજી બોલે એન્ડ મોસ્ટલી બધા હોસ્ટેલ ટાઈપનું હોય છે. પીજીનો મેન તો મતલબ એજ થાય છે કે અ અમુક જે ઘરમાં રહેતા હોય ને ત્યાં રેન્ટ પર જ એક પર્સન રહેતો હોય એઝ અ પેઈંગ ગેસ્ટ એ રીતનું હતું તો ત્યાં હું એ રીતના રહેતો હું હતો એને મારો ફ્રેન્ડ હતો બે જણા અમે તો અમે એમને ટિફિનનું પૂછ્યું તો એમણે જ કહ્યું કે અમે રોજ જે બનાવીએ છીએ, એમાંથી તમને જમવાનું પેક કરી દઈશું. તો પીજીના સાથે સાથે જમવાનું બી લ, અ લાઈટ બિલ એન્ડ લોન્ડ્રી માટે એમણે વોશિંગ મશીન મૂકેલું. એન્ડ એક આયર્ન પ્રેસ કરવા માટે ઈસ્ત્રી મૂકેલી એટલે મોસ્ટલી અમારું બધું જ કામ જમવાનું ખાવાનું બધું કામ કપડાનું હવે ટો ટલી થાય બધું ત્યાં જ રહી ગયું અમારે બહાર કશું કરવા જવાનું નહોતું.
એ સારું રે એ બહુ સારું રે એમાં ટાઈમ એક બચે આપડો, આપડે સપોઝ અમને બીજે બહારથી ખાવ બંધાવું બહારથી લાવવાનું મેકવાનું ખાવાનું પછી બીજે ક કપડા ધોવાના એમાં ટાઈમ કેટલો વેસ્ટ જાય એમાં કરતા આ બધું આવું જ સારું રે કે એક જ જગ્યાએ બધું અવેલેબલ મળી જાય આપ ડાને ખાવા, પીવાનું, રેવાનું, ધોવાનું બધું જ
પછી આપડી પાસે હા પછી બાઈક હોય ના હોય એમાં જવું આવું દૂર પડે હ એના માટે તો એ થોડુંક બેસ્ટ એ થોડું સારું હતું હમ્મ. કેમ કે એમાં એટલું બધું જ જાણે કે હમણાં પીજીમાં જેમ કે રહીએ છીએ, તો કેવું અ મોસ્ટલી બધું સબ આખું ભરાયેલું પડ્યું હોય. આઠ-દસ જણ બાર જણ પંદર જણ તો એવું નહી બે જણાં આરામથી એક રૂમ ની અંદર બે બેડ આવી જાય એક રૂમ બાથરૂમ કિચનની કે રસોડાની તો જરૂર નહી કેમકે આપડે તો કશું બનાવવું નહી એન્ડ રૂમમાં એન્ડ બાથરૂમમાં પંખો પાણી બસ એ મળી ગયો એટલે કોઈ જાતનું ટેન્શનની બહારથી કશું લાવવાનું નય.
સમજી ગયો મસ્ત એકદમ સા સારું રે આપડાને એ જ આગળ પડે.
એ એક ફાયદો એમાં પણ થાય લોંગ- ટર્મ અગર તમે અ નોકરી કરો છો તો અગર તમને જમવાનું સારું ના મળે ક્યા રેવાનું સારું ના મળે તો તમને નોકરી કરવાનું યે મન ના થાય.
હા એજને અવે, આપડે જેના માટે મેહનત કરીએ છીએ
હા બસ એજ મેં પોઈન્ટ તો એજ છે બાકી અમના જમવાની વાત કરીય છીએ. તો આપડે અગર ઘરે બી જમવાનું બનાવીએ સીએ અને બારથી કશી વસ્તુ જેમ કે ચીઝ આવે સે. ક્રીમ આવે સે, મેગી પેકેટ એ તો એ વસ્ તુની અંદર બી એવી મિલાવટ આવી ગઈ છે તો આપણે ઘરે બનાવવામાં બી ધ્યાન રાખવું પડે છે. કે બારથી કયું રેડી પડીકુ જે આવે છે, તૈયાર પડી જે જસ્ટ ખાલી અંદર પાણી નાખીને જેમ કે મેગી છે, પાણી નાખીને બનાવવો. ઉકાડીને એવી વસ્, તુમાં બી અમુક અમુક હમણાં જે ન્યુઝમાં આવેલું કે કેન્સર સો, જે સાદા પડીકા નહી આવતા, પાંચ વાળા.
હા હા.
હા, એમાં બી કઈ કેન્સરનું પ્રમાણ વધારે
હા એમાં તો એક કિસ્સો મેં સાંભળેલો. બી જસ્ટ તો એક અ કઈ કોઈ સાઉથમાં કે નોર્થમાં એક છોકરી હતી, જેણે બોજ બધા પડેકા ખાધા તા. તો એમ એવું કંઈક હતું પછી એને હોસ્પિટલ એડમિટ કરીને તઈ આગ, તૈ આગળ જ તૈયારીમાં મળી ગઈ. પછી એની પર બવ
આવી રીતના આવું કરે છે તમારે છ, ખાવાથી થયુ છે આમ તેમ પછી એના રિપોર્ટો કઢ્યાતા બધા. તેમાંથી આયુતું કે જે તેલ તળે ને જેમાં તેલની માત્રા કઈક ખરાબ હતી વધારે પડતી.
કેમ કે એ એ લોકો એક જ તેલની અંદર પૂ આખે આખો મહિનો ખેંચી લે જ્યાં સુધી, તેલ પૂરું ના થાય ત્યાં સુધી, એ જ તેલની અંદર બીજું તેલ મિક્સ કરે એજ તેલની અંદર બીજું, તેલ મિક્સ કરે, એટલે જે કચરોને, એન્ડ પાછું એમાં એવું પણ કે જે, તેલ યુઝ કરતા એ બી સારી ક્વોલિટીનું નઈ. તો પેલું આવે છે, પામોલિન કરીને. એની અંદર જ એ એ જ્યાં સુધી કાળું ન, થાય, બળી ન જાય, ઉડી ન જાય, ત્યાં સુધી. એમાંને એમાં બનાવીને પેક કરતાને ખવડાવતા.
મેં જયારે અમે જાય ધોરણ સ્ટાન્ડમાં તો, ઈલેવ, નાઈન્થ, નાઈન્થ, એથ, નાઈન્થ સ્ટાન્ડર્ડમાં હતો ને, ત્યારે મેં બસ્તીમાં રહેવા મતલબ એ સાઈડ મારુ હમણાં તો સેટલ છે કે ત્યાંર હજુ પેલા મેં થોડું, ઝોપડપટ્ટી વાલા વિસ્તારમાં રહેતો તો. તો ત્યાં, આગળ બધા ભંગારવાલા બી રેતા તા, બધું એ બધું હતું. તો એક બંગાર વાલો હતો ને, ત એ રોજ તેલના ડબ્બા લઈને આવે મતલબ એક બે નઈ, પચાસ, સાહીઠ, સો, બસો ટેલના ડબ્બા લઈને આવે.
હા હા.
તે એ લઈને આવે ભંગારમાં પછી એની વાઈફ આવે ને, એની વાઈફ અ એ તેલના ડબ્બાને છેને એક તપેલા જે હોય, એમાં ઊંધું કરે. પછી ઊંધું કરીને એમાંથી જેટલું બી તેલ નીકળેને બચેલું. સપોઝ પાંચ પાંચ ટીપા બી નીકળે એવીતા કરીને ડબ્બો ભરે પછી બહાર જઈને જે સપોઝ લારી વાળો છે કોઈ પછી એને પકડે ને પછી એને જઈને વેચી દે હું એવું જોયેલું છે મારી આંખોથી ત્યારે મને ખ્યાલ આવ કે ભાઈ આવી બી આ બી ધંધો કરે છે લોકો લોકોને હેલ્થ ની પડી નહી કોઈના બસ એના પૈસાની મતલબ એ રીત ના
હા એજ ને હમણાં તો નોર્મલી એમાં બી પડીકા જે આવે છે એમાં બી સ્કીમ રમકડા નાખી દે છી બલૂન છે કોઈન છે એટલે જે છોકરાઓ નાના જે છે લાલચ આવી જાય છે રમકડાનીને એમાં એ ખાય છે હવે છોકરાઓ કોઈ બી નાનું પડી ગું જે કે ખાય છે તો એ તો એમને ભાવનાનું જ છે ફરીથી ફ અ લેવાનુ છે. ખરીદી કરવાનું છે. એટલે એમાં છોકરાઓની જે હેલ્થ ખરાબ થાય છે ને એ થોડી બઉુ ખરાબ છે એટલે થોડું ધ્યાન રાખ વાનું કે બહાર ના પડીમ બને ના જ ખાવા જોઈએ ઓછા તો નહી ના જ ખાવા જોઈએ ઘરમાં બનેલી વસ્તુ જેમ કે બટાકાની ચીપ્સ છે. એવી બધી વસ્તુ ખવડાવીએ
હ આપડી સામને જે બનેલી વસ્તુ હોય તે ખવડાવએ તો બેટર રે.
હા આપણને થોડી અંદરથી અ એેલી કેહેવાય છે ને કે એટીમાં મતલબ આપણને ખ્યાલ તો રહીએે કે ભાઈ કે સારી વસ્તુ બની છે.
સાચી વાત છે
તો બસ એ ધ્યાન રાખવાનું ઘરમાં ફેમિલીમાં અ બધાને થોડાક આ આના બારામાં પેલું સાવધાન કરવાના. બહાર ની વસ્તુ ના ખાય.
જેટલું બને એટલું ઘરનું બને હેલ્થ સારી રહેશે
બનેલું ખવાનું ઠીક છે એ ધ્યાન રાખવાનું તારો બરાબર છે.
હા
ચાલો મળતા રહીશું વાત કરતા રહીશું. ઠીક છે ચાલો આભાર તમારો મળીએ પછી.